હલો
હલો
હા મારો અવાજ આવી રહ્યો છે ને
હા હા આવી રહ્યો છે
હ નમસ્કાર
નમસ્કાર
હા કેમ છો
બસ મજામા હો
હા તો આજે આપણે શહેરી જીવન વિશે વાત કરીએ
હા હા શેહેરી જીવન વિશે હા
હા તો એમા શહેરનુ જીવન જીવન જે છે એ ખૂબ જ ઝડપભર્યું અને રસપ્રદ પણ હોય છે બરાબર છે ને
હા હા શહેરી જીવન બહુ જ હા હા રસપ્રદ છે એમા એવુ છે કે શહેરમા વસતા લોકો ને ગ્રામ્ય ઓછું ગમતું હોય છે અને ગ્રામ્યમા રહેતા લોકોને વધારે શહેર ન હોય છે ભાસ
તો શહેરી શહેરની સૌથી મોટી વિશેષતા જે છે તમને ખબર છે કે શું છે
શહેરમા આ બધી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે જ્યારે કે શિક્ષણ છે આરોગ્ય છે પરિવહન છે એમ ઘણી સુવિધાઓ શહેરમા ઉપલબ્ધ હોય છે
તમે સાચું કીધું કે આવી બધી જે સુવિધાઓ જે છે, શહેરમાં વધારે પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે ગામડાની સાપેક્ષ
હા ગામડા ની સ્નેમ હમ.
શહેરોમાં મોટી મોટી શાળાઓ છે કોલેજો છે હોસ્પિટલો જે છે આવી બધી વસ્તુઓ વધારે પ્રમાણમાં હોય છે તેથી લોકો વિવિધ જરૂરિયાતો સફળતાપૂર્વક પૂરી કરી શકે સરળતા પૂર્વક તો શહેરોમાં રોજગારીની તકો પણ વધારે હોય છે એને વિશે તમે કંઈ કહેશો કે રોજગારી વિશે
હા હા બિલકુલ શહેરમાં એવું છે કે કામ માટે જે જે બધા ક્ષેત્રોમાં જેવું કે શહેરમાં ટ્રાન્સપોર્ટ નું કામ અને રસ્તાઓ, રોડ અને આમ ઘણી સિસ્ટમો શહેરમાં જોવા મળે છે.
હા તમે જે ટ્રાન્સપોર્ટનું કામ કીધું છે તો એમાં જે છે બસ આવે, મેટ્રો આવે, ટ્રેન આવે, ટેક્ક્ષ આવે જેવી ઘણી બધી સુવિધાઓ છે એ ટ્રાન્સપોર્ટ માટે શહેરી જીવનમાં ઉપલબ્ધ છે બરાબર ને
હા બરાબર છે.
જેના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સરળ બને છે.
હા હા. શહેરમાં મનોરંજન માટે શું શું હોય છે? એન નો જવાબ આપશો
એક ક્વેશ્ચનનો જવાબ આપીશ કે મનોરંજન માટે શહેરોમાં જે છે બગીચા આવેલા હોય છે મોલ હોય છે સિનેમા હોય છે રમત ગમતના અનેક કેન્દ્રો હોય છે સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે એટલે ઘણા બધા એવા શહેરોમાં જોવા મળે છે કે જ્યાં આપણને મનોરંજન પૂરું પડી રહે હોલમાં તમે જાઓ અડધી કલાક કલાક માટે તો પણ આપણને બહુ સારો એવો આનંદ થાય છે પછી સિનેમા હોલ તો બધાને ખબર જ છે કે ત્યાં ખૂબ જ મજા આવે છે બગીચામાં ફરવા જાવ તો પણ આપણને ખૂબ જ મજા આવે છે એટલે આ બધા જ સ્થળો જે છે મનોરંજન પૂરું પાડતા હોય છે.
હ હા શહેરમાં સાંસ્કૃતિક ના લોકો માટે કઈ કઈ હોય છે સાંસ્કૃતિક આપને સંસ્કૃતિમાં શું શું એમાં શહેરમાં વિશેષતા જોવા મળે છે.
એ તો ઘણી બધી વિશેષતા જોવા મળતી હોય છે સાસ્કૃતિક વિશે તો એમાં ઘણા બધા એ સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે તો એમાં ઘણા બધા લોકોને જેને આ રસ હોય તે લોકો એમાં જતા હોય છે. ઘણા નોકરી ધંધાવાળા હોય છે કે એવા લોકો એમાં જતા ના હોય છે એટલે જે જાય છે એને ખૂબ જ મજા આવે છે તો આવી રીતે શહેરોમાં પણ ઘણું સાંસ્કૃતિક માટે જે છે એ થતું હોય છે કાર્યક્રમો અને લોકો પોતાના ફુરસદના સમયમાં આવી જગ્યાએ જતા હોય છે. પછી જેથી તેઓને ત્યાં આનંદ અને આરામ પણ બંને મળે છે તો શહેરમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે તો એ વિશે તમે જણાવશો
હા હા કેમ નહી, ટેકનોલોજીમાં તો આપણને શહેરમાં ખુબ જ મળે છે કારણ કે ત્યાંનું જીવન ઝડપી ખૂબ જ હોય છે. અને એમાં સમયનું વધારે મહત્વ હોય છે. કારણ કે જો એ લોકો જોબ પર જતા હોય છે ત્યાં ટાઈમે ટાઈમ નું બરાબર આમ ચકાસીને ટાઈમે ટાઈમ આપવો પડતો હોય છે એ લોકોને
હા તમારી વાત એકદમ સાચી છે અ શહેરી જીવનમાં જે છે શિક્ષણ માટે પણ ટેકનોલોજીનો ખૂબ સારો એવો વિકાસ થયો છે, જેમ કે ઓનલાઈન અભ્યાસક્રમ થઈ ગયો છે, ડિજિટલ લાઇબ્રેરી થઈ ગઈ છે. વિવિધ શૈક્ષણિક સાધનો દ્વારા ઘણા બધા ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે અને શહેરોમાં લોકોને ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે હવે અનેક શહેરોમાં મેટ્રો જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થઈ છે તો શહેરીનું જીવન જે છે ઝડપી કેમ હોય છે કેમ વધારે લોકો ભાગદોડ ભાગદોડ કરતા હોય છે ઝડપી કેવી રીતે હોય છે.
હા હા ભાગદોડ કરતા હોય છે કે ટાઈમ એનો એવો હોય છે જ્યાં કારણ કે શહેરમાં તો જો ખેતી નથી એટલે આપણેે બધા જોબ ઉપર સાથે જ સંકળાયેલા છે એને કે ધંધા બે વસ્તુ હોય છે પણ ત્યાં તો ટાઈમ ટુ ટાઈમ ટાઈમ આપવાનો જ હોય છે. એટલે બધા ભાગદોડ વધારે કરતા હોય છે, બસમાં છે, રિક્ષામાં છે, ગમે ત્યાં અને અમુક એવા હોય છે તો પ્લેનમાં પણ એને ભાગદોડ કરવી પડે છે.
હા બિલકુલ લોકો સમયસર કામ એનું પૂરું કરી શકે એ માટે એ કરવાની કોશિશ કરતા હોય છે આજ તમે કેવા માંગતા હતા ને
હા હા એજ કહેવા માંગતી હતી કે ટાઈમ ટુ ટાઈમ જોબ છે કે ગમે તે વ્યવસાય છે, બધાને પોહોંચી વળવા માટે એ લોકો ગમે તે સુવિધા બસ છે, ગમે તે દ્વારા ટાઈમ ટુ ટાઈમ પોહોચી શકે.
શહેરમાં સ્વચ્છતા જાળવી રાખવા માટે મહત્વ મહત્ત્વની ઘણી બધી બાબતો, હો કે જાહેર સ્થળો સ્વચ્છ રાખવાથી સૌને લાભ થતો હોય છે એટલે આપણે ગમે ત્યાં જ જાહેર સ્થળો જેવા કે બાગ બગીચા છે. ઘણા બધા એવા જાહેર સ્થળો હોય છે પબ્લિક ગાર્ડન હોય છે તો ત્યાં લોકોને લોકોએ સ્વચ્છતા જાળવી રાખવી જોઈએ જેના કારણે જે છે એ આજુબાજુમાં રોગો રહેતા લોકોને રોગો બીમારીના ફેલાય અથવા તો એમને સારું એવું જીવન જીવી શકે એ માટે આપણે સ્વચ્છતા જે છે એ રાખવી ખૂબ જ જરૂરી હોય છે આજકાલ ઘણા એવા શહેરો જે છે તેને ગ્રીન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે કેમકે ત્યાં વૃક્ષો અને બાગ આગ બગીચાઓનું પ્રમાણ જે છે વધારે સારું હોય છે જેથી પર્યાવરણ સ્વચ્છ રાખવામાં ખૂબ જ મદદરૂપ થતા હોય છે અને લોકો જે છે કુદરતની નજીક રહીને આ બધો આનંદ માણી શકતા હોય છે તો શહેરમાં રમત રતગમત માટે બીજી કઈ કઈ સુવિધાઓ હોય છે એ મને જણાવશો.
રમત ગમત માટે શહેરમાં મોટું પેલા હોય છે ક્રિકેટ માટે અને સ્ટેડિયમ હોય છે સ્પોટ સ્પોટસ ક્લબ આ ઘણી બધી સુવિધાઓ શહેરમાં જોવા મળે છે અને ત્યાં રમત ગમત એ ખુબ જ વધારે હોય છે કારણ કે ખેતીવાડી સાથે જોડાયેલા નથી હોતા ધંધા સાથે અને જોબ સાથે જોડાયેલા હોવાથી એ લોકો ત્યાં રમતગમતનોો સારો એવો ફાયદો ઉઠાવી શકે છે
યુવાનો માટે ખૂબ જ ઉપયોગી હોય છે કેમકે એમનું સ્વાસ્થ્ય અને ટીમવર્ક બંને વિકસાવવામાં મદદ કરતું હોય છે શહેરના જીવનમાં ઘણા બધા એવા પડકારો જોવા મળે છે જેમકે ટ્રાફિકનું પ્રમાણ વધારે હોય પ્રદૂષણ વધારે ફેલાતું હોય છે અને વધતી જતી વસ્તી જેવા પડકારોુ પ્રમાણમાં વધારો જોવા મળતો હોય છે આ સમસ્યાઓનોો ઉકેલ કેવી રીતે આપણે લાવી શકીએ એ માટે આપણે ઘણા બધા કારણો હોઈએ કે જેવા કે આપણે જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ આપણે પોતાનું વ્હીકલ નહીં પોતાનું વાહન નહીં પણ જાહેર બસ કે જેવું છે એનો યુઝ કરવો જોઈએ કે જેના કારણે જે છે પેટ્રોલ ડીઝલનો પણ ઓછો ખર્ચ થાય અને પ્રદુષણ પણ ઓછું ફેલાય
હ એ માટે પ્રદુષણ માટે તો આપણેે ઝાઝાં વૃક્ષોનું રોપણ કરીએ એટલે સ્વચ્છતા ખુબ જ જાળવી શકીએ જો આપડણે વૃક્ષો નહી હોય ઝઝાં વૃક્ષો કટિંગત થવા માં્યા છે પણ જાઝઝા વૃક્ષોનું વાવેતર થશે તો જ આપણે પ્રદૂષણને પહોંચી વળીશું અને સ્વચ્છતા જાળવી શકીશું
હા તમારી વાત એકદમ સાચી છે અને શહેર અને ગામડું બંને પોતપોતાની જગ્યા એ ફાયદાારૂપ જ છે બંને બંને પોતપોતે એક કં કે નવું સારું જીવન અને સારું એવું બીજા ઘણા બધા પડકારો પણ આપતું હોય છે અને શહેરના વિકાસમાં નાગરિકોએ ઘણી બધી એમની ભૂમિકા ભજવવી પડે છે જેમ કે નિયમોનું પાલન કરવું પડે છે જાહેર સંપત્તિનું રક્ષણ કરવું પડે છે આવી ઘણી બધી પ્રક્રિયા જે છે એનું પાલન કરવું પડતું હોય છે તો આજે આપણે શહેરી જીવન વિશે વાત કરી તો એમાં ઘણું બધું શીખવા મળ્યું તો આભાર તમારો